હા હેલો
મારી અવાજ આવે છે.
હા આવે છે તમારો અવાજ
તો આજે આપનો કયો ટોપિક છે.
આજે આપણું ટોપિક છે મહિલા શક્તિ આપણે આજે મહિલા શક્તિ વિશે વાત કરીશું મહિલા શક્તિ નારી શક્તિ એ સમાજ સમાજના આર્થિક સામાજિક અને રાજકીય વિકાસનો પાયો છે તેનો વ્યાપાક અભ્યાસ નીચે મુજ જબ અરે સોરી આપણેે મહિલા વિશે વાત કરીશું કે આજ કલ મહિલાનો કેટલો યોગદાન છે આપણે મહિલા એક એકલી સ્ત્રી આપણા જીવનનું કેવી રીતે ગુજરાન ચલાવે છે આપણા છોકરાઓને કેવી રી તે ભણાવે છે લખાવે છે અને મોટા કરે છે મહિલા આ જીવનમાં બધા કરતી ઉપયોગ ઉપયોગી છે નારી એ જ શક્તિ છે મહિલા શક્તિ એટલે નારી શક્તિ આપણે સદીઓથી સંઘર્ષ કરી પ્રાચીન કાળમાં ગરગી અને મૈત્રીએ જેવી વિદુષીઓથી લઈને મધ્યકાળમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ અને કીર્ ખુર્તુબા સુધી મહિલાએ નેતૃત્વ પૂરો પાડ્યો છે નારીવાદ આ વિચારધારા લિંગ સમા પિતૃ નાશ નાશ અને મહિલા શક્તિ કરણ પર ભાર મૂકે છે. તમે બતાવો કે તમને નારી શક્તિ વિશે શું શું ખબર છે તમે બતાવશો મને
હા તમારી વાત તો સાચી છે અને જે તમે સમજૂતી આયપી એ પણ ખુબ જ સરસ હું તો એછ કણ છો, લોકો મહિલા સશક્તિકરણ એટલે મહિલાને શિક્ષણ સન્માન અધિકાર અને આત્મનિર્ભર બનાવી તક આપવી એ ખૂબ જ જરૂરી છે. મહિલાનું સમાજમાં મહત્વ કેવું ચાલે છે, હવે આજના સમયમાં મહિલા પરિવાર અને સમાજના વિકાસમાં મહત્વની ભૂમિકા તો ભજવે જ છે, પરંતુ તે પોતાને ફેમિલી અને બહાર અને પોતાના હસબેન્ડ જેવા બાળકોને પણ સાંભાળે જે વતે હું એજ કહું છું કે શિક્ષણ મહત્વ એ ફક્ત મહિલા સુધી નથી પ્રાપ્ પ્રાપ્તી જ છે, પરંતુ એ શિક્ષણ એ મહિલા પોતાને અનેક પરિણામે ભવિષ્ય ઉજ્જવલ બનાવી શકે છે, હવે તો આજના સમયમાં જોઈએ, તો પુરુષો કરતા મહિલાઓ ખુબ જ આગળ વધી ગયું છે, તેમને પણ સમાન અધિકાર આપવો જોઈએ, અને પહેલાના સમયમાં તો એવું નથીતું કે મહિલાને આગળ ભણવા નથી દેતા એમને ઘરમાં જ રહીને પોતાના કામકાજ સ્ રાખ હોય છે, પરંતુ હવે જોઈએ આજે તો મહિલા પુરુષો કરતા પણ આગળ વધી ગયા છે, જેમને તેને ટ્રેન પર ચલાવે છે, બસ રિક્ષા સ્કૂટી એવી જાત જાત એવી જાત જાત વસ્તુઓ કરે જે પુરુષો પણ નથી કરી શકતા, અને મહિલા એ પોતાના ઉપર આત્મનિર્ભર રાખે છે, અને મહિલા એ પોતાના પગ ઉપર ઉભી રહીને આત્મનિર્ભર બનવું એના માટે અધિકાર એના માટે ઉર્જા એમની પાસે હોય જ છે, અને મહિલાની સ ખાસ જરૂરિયાત એ જ છે, કે એ પોતાની ઉપર વિશ્વાસ રાખે છે, કે હા હું હું આ વસ્તુ કરી લઈશ એ કોઈની ઉપર નિર્ભર રહેતી દરેક ક્ષેત્રમાં સ સફળતા મેળવી રહે છે, અને મહિલા અને રાજ રાજકારણના મહિલા એ કણ માટે મહત્વનું યોગદાન આપી તો રહ્યા જ છે, પરંતુ ઘણી મહિલાઓ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં આગળ વધી રહ્યા છે, મહિલા અનેક રમત ગમતમાં જેમકે મહિલા રમત ગમતમાં દેશનું નામ રોશન કરી રહી છે, હવે જેમકે ક્રિકેટમાં જોઈ લો તેમ જે રમાવામાં આવે છે, એ લોકો ફાઈનલ મેચો પણ રમે છે. મહિલા ન સુરક્ષણ અને સમાન દરેક જવાબદારી પૂર્ક લેવી જોઈએ, અને તેનો પર આધાર આપવો જોઈએ, કે એ પોતાની એ પોતાની પાસે કેવી રીતે શેષણ મેળવે છે, કેવી રીતે એમની જવાબદારીઓ એમના પ્રત્યે તેમનો આદર કરવો જોઈએ, તો તમને શું લાગે છે મહિલાઓ ઉપર તો તમે મને એની વિશે આ ગાડી માહિતી કેવો ની?
જો તમે જેટલું બી કીધું ઘણું સારું કીધું આપણે મહિલા છે, ને મહિલા એ જીવનનો બહુ મોટો સ્ત્રોત છે, મહિલા એ માનવ સમાજનો એક અતિ મહત્વનો ભાગ છે, જે કુટુંબ સમાજ અને રાષ્ટ્રના વિકાસમાં અનિવાર્ય યોગદાન આપે છે, સ્ત્રી માત્ર એક માતા પુત્રી કે પત્ની નથી પરંતુ તે સૃષ્ટિની સર્જન અને પરિવારની કરો રજ્જુ છે, આજના આધુનિક યુગમાં મહિલાઓએ શિક્ષણ વિજ્ઞાન રાજકારણ રમત ગમત અને ઉદ્યોગ જેવા તમામ ક્ષેત્રોમાં પોતાની આગવી ઓળખી ઊભી કરી છે, સ્ત્રી આજે ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રીને શક્તિ અને લક્ષ્મી નું સ્વરૂપ માનવામાં આવે છે. પ્રાચીન સમયથી મોડી માંડીને આધુનિક સમય સુધી મહિલાઓએ દરેક ક્ષેત્રે અદભુત પ્રગતિ કરી છે, સામાજિક સ્તરે મહિલાઓનું સક્તિકરણ એ દેશના આર્થિક અને સામાજિક વિકાસ માટે ખૂબ ખબ જ જરૂરી છે, જ્યારે મહિલાઓ શિક્ષિત અને આત્મનિર્ભર બને છે, ત્યારે સમગ્ર પરિવાર અને સમાજનો વિકાસ થાય છે આજે મહિલાઓ માટે શિક્ષણ રોજગાર અને સુરક્ષાને લગતી ઘણી સરકારી યોજના કાર્યરત છે જે તેમને આગળ વધવામાં મદદ કરે છે, મહિલાઓ પાસે અદભુત સહનશક્તિ ત્યાગ અને નિર્ણય લેવાની ક્ષમતા હોય છે, સમાજમાં મહિલાઓનું સન્માન જળવાઈ રહે અને તેમને પુરુષોની સમક્ષ સન્માન તક મળી રહે એ સ્વાસ્થ્ય અને પ્રગતિની સમજૂતી સાચી નિશાની છે, જો તમે મહિલા સક્તિકરણ મહિલાને લગતી સરકારી યોજનાઓ અથવા ઐતિહાસિક મહિલાઓ વિશે વધુ માહિતી અ જાણો છો, તો તે પ્રમાણે મને તમે બ તવ
હા, તમારી રાતી છે.
હા,
એ જે કવા મામાંગ છે, કે મહિલાઓ આજના સમયમાં મહિલા શાળાને પ્રબન બની શકે છે, અને સમાજની નવી ભાષાઓ પણ આપી શકે છે, જેને આર્થિક સ્વતંત્રતા રીતે તેને કમાણીઓ પણ કરી શકે છે, અને વધુ આત્મનિર્ભર વિશ્વાસ પણ ધણાવે છે, એ પોતાના ઉપર અને મહિલાઓ સામે ન ભેદભાવ એ સમાજમાંથી સ્ત્રી પુરુષ ભેદભાવ દૂર કરવો ખૂબ જ જરૂરી બની ગયો છે, આજના સમયમાં મહિલાઓના વિકાસ માટે પરિવર્તન પરિવર્તનનો સહયોગ ખૂબ જ જરૂરી હોય છે, સરકાર મહિલાઓના વિકાસ માટે ઘણી યોજનાઓ ચલાવે છે અને સફળતા મહિલાઓને આપને મહેનત અને આત્મવિશ્વાસ નો સંદેશ આપો જોઈએ એમને સહકાર આપવો જોઈએ એમની વચ્ચે રોકટોક નહી કરવું જોઈએ કેમકે એમને ખબર છે, કે હું આ વસ્તુ કરી લઈશ અને મહિલાઓ સશક્ત બનશે અને તો દેશ વિકાસ વધુ ઝડપથી થશે અને હું એજ કહીશ કે મહિલા વિજ્ઞાન રમત ગમત રાજકારણ અને વ્યવસાય જેવી દરેક ક્ષેત્રમાં સફળતા મેળવી રહી છે, મહિલાના સન્માન તક અને સન્માન આપી એ સમાજ દેશના વિકાસ થાય છે, અને દરેક દીકરીઓને શિક્ષણનો અધિકાર મેળવો એ ખૂબ જ જરૂરી છે, અને મહિલાઓ સામેનો ભેદભાવ દૂર કરવો પણ એ આપના સમાજમાં ખૂબ જ જરૂરી બની ગયું છે અને આગળ વધતા પણ તે આવે છે જેમની પાસે નોલેજ હોય છે, અને મહિલા સશ બનશે તો પરિવાર સમાજ અને દેશ વધુ પ્રગતિ કરશે તેથી આપણે મહિલા નું સન્માન કરવું જોઈએ, અને તેમના શિક્ષણ સુરક્ષા વિકાસ માટે પ્રયત્ન કરવો જોઈએ, અને સશક્તિકરણ સા સમાજ એ વિકાસની દેશની ઓળખ થાય છે, અને આપણને એ જ ખબર પડે છે, કે શિક્ષણ અને શક્તિ મહિલા હવે આગળ વધતા કેટલી કેટલી આગળ જાય છે તેમનું યોગદાન તેમનું મહત્વ કેટલું ઊંચાઈ પર જાય છે, જેથી હું આપના જીવનમાં એ જે કહ છું, કે આપની દીકરીઓને આગળ ભણાવ જોઈએ ગણાવ જોઈએ, જેથી તેને કોઈ બીજા વ્યક્તિથી સહ નહી લેવો પડે, એ પોતાની ઉપર ડિપેન્ડ રાખે. જેથી તને શું લાગે છે, કે હવે એ દીકરીઓને વધુ આગળ બનાવાથી આપના સમાજમાં શું ફાયદો થાય છે.
દીકરીઓને આપણે ભણાવવાથી એ લોકો પોતાના પગ પર ઊભી થઈ શકે છે આગળ ચાલીને એમને કોઈ પણ નુકસાની કે કોઈ પ્રકારની પ્રોબ્લમ આવી શકે નહી કાલ ઉઠીને આપણે દીકરીના લગ્ન કરી કરી દઈએ. તેમના ઘેર વાળા સારા ના હોય તેમના હસબેન્ડને કઈ થઈ જાય તો તે શું છે, કે આપણા જીવનનું આપણું ગુજરાન ચલાવી શકે છે, કારણ કે આજે લોકો દીકરીઓને ભણાવવા માટે પાછળ હટે છે પરંતુ દીકરીઓને ભણાવવામાં દેશ નું બહુ મોટું મહત્વનું કામ છે આપણે દીકરીઓને ભણાવે બેટી અહ બેટી બચાવો બેટી ભણાવો કારણ કે બેટીને ભણાવીને આપણે આગળ વધી છે સેલ્ફ ડિફેન્સ રાખે આપણે આત્મનિર્ભર બેટીને રાખવું જોઈએ છોકરીઓને. કારણ કે આપણે જીવનમાં ઘણા બધા લોકો એવા હોય છે કે જેમની દીકરીઓ ભણતી નથી અહ સ્ત્રીને આગળ વધવાનું નથી મળતું ઘણા લોકો અહ સાસુ સસરા હોય છે તે લોકો પોતાની દીકરીઓને ભણાવવા માટે ના પાડે છે કે આપણે આવું નથી કરવું પરંતુ આપણે દીકરીઓને ભણાવે તો આગળ ચાલીને તે ડોક્ટર, એન્જિનિયર અહ વકીલ બધું ભણી શકે છે તે તે પોતા પર નિર્ભર હોઈ શકે છે. સ્ત્રી આપણા જીવનમાં સ્ત્રીઓનું બહુ મહત્વ છે. સ્ત્રી માત્ર ઘર પૂરતી સંમિત નથી રહેતી પરંતુ દેશના આર્થિક અને સામાજિક વિકાસમાં તેનો ઘણો ફાળો હોય છે. મહિલા શ, -શક્તિકરણ એટલે સ્ત્રીઓની આર્થિક સામાજિક અને રાજકીય રીતે તે સમક્ષ બનાવે તેમને આત્મનિર્ભર બનાવવું શિક્ષણ ખૂબ જ જરૂરી છે. સરકાર દ્વારા મહિલાઓ માટે ખૂબ જ કલ્યાણકારી યોજનાઓ ચલાવવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય મહિલાઓ દિન જેવા આઠમી માર્ચે દીવ અહ માર્ચ ના દિવસે નારી અહ ઉત્સ-ઉત્કર્ષ માટે લોક જાગૃત લાવવામાં આવે છે. બાળકીઓના શિક્ષણ માટે બેટી બચાવો બેટી પઢાવો જેવા અભિયાન ખુબ જ સફળ રહ્યો છે. એટલે આપણે આ બધું બેટી બ ચાવ ને બેટી ભણો કરવું જ પડશે. કારણ કે કોઈ પણ દેશની વિકાસ ત્યારે જ શક્ય બને જ્યારે ત્યાંની મહિલાઓ સુરક્ષિત અને શિક્ષિત હોય. સમાજમાંથી સ્ત્રી પુરુષ વચ્ચેનો ભેદભાવ દૂર કરવો અને મહિ લાઓનું સમાન તકો આપવી એ આપણી સામાની સામાજિક ફરજ છે. જે અમે આ જે કીધું છે આજે મહિલા વિશે તો તમને કેવું લાગ્યું છે બેન?
તમારી વાત તો સાચી છે તમારી સાથે મને વાત કરીને ખૂબ સારી રીતે સમજી બી ગઈ અને તમારો ખુબ ખુબ આભાર.
આપ બી આતા